હા નમસ્કાર મિત્રો.
નમસ્કાર મિત્રો.
હા મિત્ર સારુ છે તબિયત
હા તબિયત સારી છે.
અને મિત્રો અભ્યાસ કેવો ચાલી રહ્યો છે.
સારો ચાલી રહ્યો છે.
હા મે તો મને જાણવા મળ્યું છે કે તમારે વિસ્તારમાં ઘણો બધો એવો વરસાદ આવી રહ્યો છે જેના જેના લીધે કોલેજો બંધ થઈ છે.
હા મિત્રો અમારા વિસ્તારમાં એટલો વરસાદ છે કે બધા ઘરો ઘર ડૂબી ગયા છે.
તો મિત્રો આપણે આજે એક ટોપિક પર ચર્ચા કરવા જોઈ રહ્યા છીએ અને મિત્ર મિત્ર એના એના પેલા હું તમને પૂછવા માગુ છું કે તમારા પાસે મિત્ર સમસ્યા
હા મિત્રો સમય છે ને
હા તો મિત્રો આપણે આજે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને મિત્રો ટોપિક નું નામ છે મિત્ર કોલેજ કોલેજનું કોલેજ જીવન અને મિત્રો આ આ ટોપિક છે મિત્રો કોલેજ જીવન ની યાદો તો એના વિશે તમે થોડું મને માહિતી આપશો
હા મિત્રો હું તમને કોલેજ જીવનની ની જે યાદો છે એમના વિશે હું તમને સમજાવું હા તો વાત કરીએ કોલેજમાં આપણે જયારે એડમિશન લઈએ ત્યારે આપણું એવું વિચારીને લઈ કે કોલેજ સારી છે. અને એવું આપણને કઈદે કે કોલેજ સારી છે આવી છે. આપડે વાત કરીએ કે જે આપણા લાઈફમાં થવા જેવું છે એ તો થાય જ અનેક એવી બાબતોને ધ્યાન માં લઈને કોલેજ ની જે યાદો છે એ આપણા જીવન માટે દરેક વિદ્યાર્થીઓને જીવનનો સૌથી સુંદર ભાગ હોય છે. આપણને ખબર છે મિત્રો કે યાદગાર સમય એ કોલેજ નો છે. અને પછી જયારે આપડે શાળા પછી જો કોલેજ ફરવા માટે પ્રવેશ કરીએ તો મિત્રો આપણને ખબર છે કે કોલેજ જાય એટલે નવા નવા મિત્રો બને નવા નવા શિક્ષકો આવે નવા નવા અનુભવો મળ્યા આપણને કોલેજ જીવનમાં આપણને અભ્યાસની સાથે જીવન આપડું એવું બની જાય કે ત્યાં નવી રીત પણ શીખવા મળે આપણેે જાણીએ છીએ કે કોલેજ ના મિત્રો આપણા માટે એટલા વિતાવેલા ક્ષણો કોલેજમાં
આપને અનેક ક્લાસરૂમમાં થયેલી મસ્તી અને એક લાયબ્રેરીમાં અભ્યાસ કરતા જોવા મળતા વિદ્યાર્થીઓ આપણને યાદ આવી જાય કેન્ટીનમાં સાથે બેસીને ચા પીતા નાસ્તો કરતા એવી અનેક યાદો આપણને યાદો આવે છે પરીક્ષાની તૈયારી કરતી દરમિયાન આપડે એવા મિત્રો સાથે વાત કર એવા બધા ભેગા મળીને આપણે સ્ટડી કરતા એવી અનેક યાદો આવી જાય આપણને જે મિત્રો એ આપણને મદદ કરી હતી એ મિત્રોને હમના યાદ આવે કે આપડે એ મિત્રો ને પછી કોલ કરીએ કે કેવો છે ભાઈ હું બધું વાત કરીએ આપડી જીવનભરની એમના જોડે વાત કરીએ. જ્યારે આપણા મનમાં તાજી રહે તેવી વાતો કરીએ કોલેજમાં. યોજાયેલા જે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય. આપણને ખબર છે જે કોલેજ માં તો થાય જ. રમત ગમત સેમિનાર થાય અનેક સેમિનારો થયા કરે. તો આપણે એ સેમિનારોમાં આપણેે ભાગ લઈએ. જ્યારે અનેક એવી બાબતો જે સાંસ્કૃતિક કાર્યક્રમો, રમત ગમત. અને વિવિધ સ્પર્ધાઓ આપણને ત્યાં લેવાય. જ્યાં આપણેે આત્મનિર્ભર થઈને એમાં ભાગ લેતા હોય. આપડે જાનીએ છીએ કે કોલેજ એક એવી લાઈફ છે જે વિદ્યાર્થીને આગળ પણ વધારે અને મનો રંજનમાં બી ખૂબ ફાળો ભજવતી હોય. એનું ખૂબ પ્રતિભા બહાર આવે છે. આપણેે જાણીએ છીએ કે કોલેજ આપણા માટે એટલી આ બની જાય. જીવન એક એવી બની જાય કે જે જીવનમાં શિક્ષકોનું માર્ગદર્શન પણ ખૂબ મહત્વનું હોય. તો તેઓ આપણને એટલા બધા સમજાવતા હોય. કે પૂ પુસ્તકનું જ્ઞાન જ નહીં પરંતુ જીવનમાં સફળ થવા માટે જે મૂલ્યો હોય અને શિસ્ત અને જવાબદારી હોય ને. એનું બી મિત્રો આપણે ધ્યાન રાખીને ચાલુ પડતું હોય છે. તો બીજી વાત કરીએ તો એ છે કે જે કોલેજ દરમિયાન આપલે મસ્તી કરીએ, અનેક એવા બાબતનું મનોરંજન કરીએ જે પરંતુ આપણે જે સફળ થવા માટેના મૂલ્યો હોય એને અનેક ઘણું યાદ કરે તો મિત્રો આ સાચું છે કે ખોટું તમે સમજાવશો?
હા મિત્ર ચોક્કસ. અને મિત્ર તમે જે વાત કીધી મને ખુબ જ યોગ્ય લાગી. અને મિત્ર આપણે કોલેજની વાત કરતા પેલા મિત્ર હું તમને જણવા માંગુ છું કે મિત્ર જયારે આપણે બારમાં પસી મિત્ર આપણે બારમા માં હોઈએ ત્યારે આપણે એવું થાય સે કે બારમું પૂરું થાય એટ એટલે આપણને જેલમાંથી છૂટા. એટલે કે જયારે આપણે સ્કૂલમાં રહીએ ત્યારે આપણને અંદર ખાનો જેવું લાગતું હોય છે. કે આપણે એક જ એટલે કે આપણે બહાર ફરવા નથી મળતું, મોબાઈલ નથી જોવા મળતું. તો આપણે એવું વિચારતા હોઈ સે કે કોલેજમાં જઈએ એટલે આપણે બધા ફ્રી. પરંતુ મિત્ર એવું નથી. કારણ કે મિત્ર જયારે આપણે કોલેજમાં જઈએ ત્યારે આપણા પર જવાબ ઘરની જવાબદારી પણ વધી જાય છે. અને આપણે કઈ કઈ કઈ રીતે આગળ વધવું. અને કઈ રીતે નિર્ણય લેવા. આપણા પરિવાર વિશે પણ આપણે ચિંતા થતી હોય છે. આપણે મજા તો આવે સે. પરંતુ આપણા પર ઘણી બધી એવી જે ઘરની જવાબદારી આવી જતી હોય છે. તે એનું પણ મિત્ર આપણને ચિંતા હોય છે. અને આપણે કોલેજમાં કોલેજ દરમિયાન મિત્ર આપણે પેલા જ પેલા જે ફર્સ્ટ વ ફર્સ્ટ પેલું વર્ષ હોય મિત્ર ત્યારે આપણને આપણને કઈ એટલું ભારે નથી લાગતું. કારણ કે આપણે દસમાં બારમા માંથી જે શીખીને આવ્યા હોય. એવું જ આવે છે. ત્યારબાદ એ મિત્ર આપણે બીજા વર્ષમાં આવીએ ત્યારે થોડું પહાડ જેવું આવતું હોય છે અને ત્યારબાદ મિત્ર આપણે ત્રીજા વર્ષમાં આવી ને મિત્ર, ટી વાયમાં ત્યારે આપણને મિત્ર ઘણો ઘણું બધું હાર્ડ લાગતું હોય છે અને હું તમને મિત્ર જણાવવા માગુ છું કે જ્યારે આપણે એફ વાઈમાં આવીએ ત્યારે મિત્ર ઘણી બધી વિદ્યાર્થીની સંખ્યા હોય છે. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે કરીને મિત્રો હમ્મ, જે વિદ્યાર્થી હોય એ લોકો જતા રહે છે, કારણકે એ લોકોને સમજ નથી પડ્યું કે આપડે કઈ ફિલ્ડમાં આવ્યા અને એ લોકોને જયારે, એટલે એવું છે કે મી ત્ર બારમાં પછી એ લોકો જયારે પણ કોલેજ દરમિયાન આવે, ત્યારે એ લોકો પર બધા પર વાલી લોકો મોબાઈલ લઈ આપતા હોય છે. જેથી કરીને બધા પર મોબાઈલ હોય એટલે સૌથી વધારે ટાઈમ એ મોબાઈલમાં નીકળતા હોય છે. અને વ વાચન ન કરે. અને અજુ પણ મારા જે ફ્રેન્ડ લોકો છે જ્યારે પણ એક્ઝામ હોય ત્યારે એક અઠવાડિયે પહેલાં, એટલે એક અઠવાડિયે પછી એ લોકો તૈયારી ચાલુ કરતા હોય છે અને એ એ એ એ મારા ફ્રેડ લોકો પણ એક દિવસમાં તેને એક્ઝામ આપતા હોય છે, ત્યારે મને ખુબજ આંશુ પણ આવતા હોય છે, પરંતુ મિત્ર મારા જે ફેન્ડ લોકો છે, એ લોકોને એટલો કોન્ફિડન્સ આવી જતો હોય છે, કે મિત્ર એક દિવસ એક દિવસ રીડિંગ કરીને પણ એ લોકો પાસ થતા હોય છે, ત્યારે મને ખુબજ વિચાર આવતો હોય છે, કે જો એ મારા જે ફ્રેન્ડ લોકો છે જો આ અ એક મહિનો રીડિંગ કરીને એક્ઝામ આપે તો કેટલા બધા માર્ક્સ લાવતે, એ મને વિચાર આવે છે અને ખાસ કરીને જે કોલેજની જે પ્રવૃત્તિઓ ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે, એમાં પણ આપણને ખુબજ ઘણી યાદો આવે છે. અને ખાસ કરીને મિત્ર, જે એન્યુઅલ ફંક્શન હોય છે અને ઘણા બધા એવા, ખાસ કરીને કેમ્પ હોય છે એને એ એ એમ સી એન સી પીવા હોય છે, એને સ પીવા હોય છે અને એ નેસ એને ને સમાં હોય છે. ઘણા બધા જે કેમ્પ હોય છે, એમાં પણ આપણને લઈ જતા હોય છે. એમાં પણ ઘણી બધી મજા આવતી હોય છે, તો મિત્ર તો આ વાતને આગળ લઈ જતા મિત્રો, તમે થોડું વધુ માહિતી આપશો?
હા મિત્રો, હું તમને માહિતી આપું. તો વાત કરે જે તમે વાત કરી, એ ખુબજ સરસ છે. તો એનાથી જ હું તમને જરાક વધારે કેહેવા માંગુ છું કે કોલેજની યાદો આપડા જે કોલેજના છેલ્લા છેલ્લા દિવસો હોય, એ આપણને ખુબ એવા રડવું આવે તેવા આપણને લાગતા હોય છે. વિદ્યાર્થી માટે ભાવુક બની જાય છે. અને મિત્રો શિક્ષકો જેવા અનેક કરેલા, શિક્ષકો સાથે જે કરેલા અમુક પોલો આપણને યાદ આવી જાય છે, એવા અનેક શણ આપણા સામે આવી જાય કે હવે શું કરશું, એમના જોડે કેવી રીતે વાત કરશું? અનુભવાય છે કે કોલેજ છોડ્યા પછી પણ ત્યાંના મિત્રો અને શિક્ષકો જો યાદો જીવનભર હૃદયમાં જીવંત રહે છે, એવું મને મિત્રો થાય છે તો મિત્રો આપણે વાતકરીએ. કે કોલેજ જીવન એ માત્ર ડિગ્રી મેળવવા મા માટેનો સમય નથી. પરંતુ એક એવું આપણા જીવનનો એવું નવી મિત્રતા બનાવવાનો વ્યક્તિનો વિકાસ કરવાનો અને ભવિષ્ય માટે આપણા મિત્રો ભવિષ્ય માટે મજબૂત બનાવવા માટેનો એક એવું ફલ છે જે સુવર્ણ અને સમય આપણે ખૂબ દિલને ઠેસ પહોંચે એવો મજબૂત છે એ એજ તમને કેવા જેવું છે મિત્રો. ને આપણો જે પાયો છે એ ખુબ સુંદર અને સુવર્ણ છે તો મિત્રો આના વિશે તમે જરાક સમજાવો.
હા મિત્ર પરંતુ મિત્રો તમે જે આટલો મને કિંમતી સમય આપ્યો એના બદલ મિત્રો ખૂબ ખૂબ મિત્રો ધન્યવાદ મિત્રો.